હલો.
કેમ છો?
આ મજામાં. તમે કેમ છો?
બસ, એકદમ મજામાં. આજે જો અત્યારે બેઠી હતી ને, તો અચાનક મગજમાં એક વિચાર આવ્યું. કે આજની સ્ત્રીઓ શું નથી કરી શકતી? તો મને થયું લ ટોપિક વિશે થોડી તમારી જોડે વાત. હું કે, આમાં તમે શું માનો છો?
આજની સ્ત્રી ખુબ જ પાવરફુલ છે. અને એટલી પુરુષો કરતા પણ એટલી શિક્ષિત થઈ ગઈ છે ને કે તે આ આગળ બધું વિચારસરણી પણ એની બદલાઈ ગઈ છે અને અ, જેમ કે, અ આજની સ્ત્રીઓ જેમ વધારે અ કમાતી થઈ ગઈ છે, અને શિક્ષિત થઈ ગઈ છે, તો આપણે જૂની બધી પ્રથા જેમકે લાજ પ્રથાન એ બધું અત્યારે બધું અ બંધ કરવાની તૈયારી થઈ ગઈ છે.
ના એકદમ સાચું છે. અને કહીએ ને કે આજની સ્ત્રી, એકવીસમી સદીની જે સ્ત્રી છે. એ બધી રીતે સ્વતંત્ર છે. અને શિક્ષિત છે એટલે એને ક્યારેય બીજા ઉપર કોઈ આધાર નથી રાખવો પડતો અને એની એટલી બધી તાકાત હોય છે કે પોતાનું ઘર પો પોતા ના સસુરાલ, પિયર, બાળકો સાથે કામ તો અને બહારની વસ્તુ પણ સંભાળી લેતી હોય છે.
હા, બધું સંભાળી લે છે આજની સ્ત્રી. ખુબ જ શક્તિશાળી છે એવું કહેવાય છે.
ખરેખર જોઈએ કે કોઈ એવું ક્ષેત્ર બાકી નથી, જેમ કે જાણો કે શિક્ષણ લઈ લ્યો, વિજ્ઞાન લઈ લ્યો, વેપાર ધંધો લઈ લ્યો. આજકાલની સ્ત્રીઓ તો ટ્રેન પણ ચલાવી જાણે છે, પ્લેન પણ ચલાાવવી જાણે છે અને બસ પણ ચલાવી લે છે. એટલે આજની સ્ત્રી કોઈ જગ્યા થી પાછી નથી રેતી.
સાચી વાત. અત્યારે ખે અ બધા ખેલમાં રમત-ગમત માં વકીલ બની ગયા છે. અત્યારે જજ બની જાય છે. બધી જ રીતે અત્યારે પાવરફુલ છે સ્ત્રી.
એકદમ સાચી વાત. અને આજની સ્ત્રી એકદમ
સાચું બોલો.
આજની સ્ત્રી છે, એકદમ મક્કમ ને સાહસિક છે કે એને ગમે તેવા જે મુશ્કેલીઓ આવે કે ગમે તેવો સમય હોય. પણ એ સમયમાંથી સારી રીતે બહાર નીકળી જાય છે અને બીજાને પણ એ રસ્તો બતાવે છે. કે આ શું વસ્તુ તમારા માટે સારી છે કે નથી, એમ.
સાચી વાત છે. ને અત્યારે સ્ત્રીઓ શિક્ષિત છે તેના લીધે એના બાળકોને પણ સારું અ અ ભણાવી શકે છે અને એને પણ સારું શિક્ષણ આપી શકે છે.
એકદમ સાચી વાત છે. પણ તો બીજ આપડે અમુક સમય અમુક જગ્યા એ જોઈએ કે, આજકાલ ની સ્ત્રીઓ પાણેલ ગણેલ હોય, પણ અમુક એવો વિસ્તાર હોય છે. કે જ્યાં છોકરીઓ એટલું ભણાવતા નથી ને, જો ભણાવે છતાં પણ એને ઘરના કામમાં કોઈ ને કોઈ એવી જવાબદારી નીચે જેને દાટી દેવામાં આવતી હોય છે કે પોતાનું અસ્તિત્વ બહાર નથી લાવી શકતી હોતી.
સાચી વાત છે અત્યારે જ હમણા વચ્ચે એક. અ વિડીયો એવો જોયો હતો કે છે ને એ સાડી પહેરીને લાચ કાઢીને. પોલીસ સ્ટેશનમાં ઇંગ્લિશમાં ફફડાાટ બોલે છે એટલે અંગ્રેજી એને પણ આવડે છે પણ ઘરની હજી રિવાજો પ્રમાણે એ આગળ નીકળી નથી શકતી. એટલે તમારું કેહેવાનું એ બરાબર છે કે ઘણા બધા અ અ ભલે ગમે તેટલી ભણેલી હોય પણ એને નથી આગળ કઈ કરવા દેતા.
ના એ એકદમ સાચી વાત છે. ઘણા લોકો પોતાની માનસિકતા બહાર નથી નીકળી શકતા ઘણા લોકો.
સાચી વાત છે અને કે અત્યારે સ્ત્રીઓમાં તમે જોવઓ તો કલ્પના ચાવલા પીવી સંંધુ. કિરણ બેદી મેરી કોમ આ બધા અત્યારે એટલા એ સારા સારી રીતે. અવકાશ યાત્રી બની ગયા છે કલ્પના ચાવલા એ બધા અ સારું એવું બધું કરી ગયા છે એવું નામ બનાવી ગયા છે કે એના લીધે જ હવે બ અ બેટી પઢાવો બેટી બચાવો ના બધા નારા આવી ગયા છે અને અત્યારની સ્ત્રીઓ અ બસ એક એક છોકરી હોય તો એ બીજું કરવા નથી ગતા કે છોકરીને હું સારું શિક્ષણ આપું સારું કમે અમે એને સારી રીતે ઉછેર કરીએ પહેલાના જમાનામાં પાંચ પાંચ છ છ છોકરા કરી નાખતા હતા. પણ એ સારી રીતે શિક્ષણ નહોતા આપી શકતા. જે અત્યારની સ્ત્રીઓ બધું સમજે છે કે છોકરા છોકરીમાં કઈ ભેદ જ નથી.
ના એકદમ સાચી વાત છે તમારી. અને આજકાલની સ્ત્રીઓ ઘરની ખરાબ પરિસ્થિતિ હોય તો એ કોઈ પણ જાત નું કામ કરી અને કોઈ પણ શર પુરુષ થ ખંભે થી ખંભો મળાવીને એ ચાલી શકે છાકું કરી આરામથી સાચવી શકે છે બાર નું હેન્ડલ કરે છે. છ ક્યારેય હું થાકી ગઈ છું એવ અહેસાસ પણ નથી થવા દેતી હોતી અને બધાને સાથે લઈને ઘણી તકલીફો પણ એને પડતી હોય છે પણ છતાં એ બધું ચલાવી લેતી હોય છે.
સાચી વાત છે. ને અત્યારે અત્યારની સ્ત્રીઓ છે. એ વ્યવસાય ખુદ ચલાવી શકે છે. પોતે એ આ ધંધાદારી બની શકે છે. એને કોઈના ઉપર નિર્ભર નથી થઈ શકતી. એ વ્યવસાય એને આગળ વધારવો હોય તે ગમે તે રીતે વધ ધારી શકે છે પેલે એવું હતું કે પુરુષોની નીચે જ કામ કરી શકતી હતી. અત્યારે એ એટલી સ્વતંત્ર રીત તે જીવી શકે છે અને પોતાનું કમે કરી શકે છે.
એકદમ સાચી વાત છે કોઈ કોઈ પણ એક ક્ષેત્ર એવું નથી કે જ્યાં. સ્ત્રીઓ ના હોય અને પેલાના સમયમાં આપણે. છોકરીઓને એટલું ભણાવતા નહ આજકાલ તો માતા પિતા છોકરીઓને ભણાવી અને એને. સારા દરજ્જા સુધી લઈ જાય છે કે એને કોઈની નમવું નથી પડતું અને એ સમાજમાં પોતાની આંખ બતાવીને રહી શકે કે છે, આરામથી અને સ્ત્રીઓ એટલું ભણેલું હોય
અને અત્યારની સ્ત્રીઓ પોતાની છોકરીઓ હોય એને કરાટે લુડો બધું એવું બધું શીખવાડે છે કે કૂફૂને એવું બધું શીખવાડે છે કે એ અત્યારે રાતના પણ એકલી નીકળી શકે છે ને લડી શકે છે ને પહેલાના જમાનામાં એવું નોતી એ સ્ત્રીઓને બાર સાત વાગ્યા પછી બહાર નીકળવાની અનુમતિ નહોતી જે અત્યારની છોકરીઓ દસ વાગે પણ ઘરથી બહાર કામ કરીને ઘરે આવી શ કે છે, કારણ કે એનામાં એટલું તાકાત હોય છે, કે એકલી પણ નીકળી શકે છે.
એકદમ સાચી વાત છે, જો ભણેલી ગણેલી સ્ત્રી હોય તો એકને બદલે બે ઘર એ શિક્ષિત કરે છે, તો જે એનો જન્મથી હોય એનું પિયર અને બીજું નું સાસરું જયારે અભણ સ્ત્રી હોય તો એ પોતાના ઘરે તો નાનું મોટું ઘરકામ કરીને રેતી હોય પણ સાસરા આવ્યા પછી પણ એના બાળકોને અમૂક જાત નું જ્ઞાન આપવું કે કઈ સમજાવું કે શીખડાવું એ ભણેલું સ્ત્રીઓના પ્રમાણમાં બરાબર નથી કરી શકતી હોતી
નથી કરી શકતી હોય તે ખાલી શીખવાડી શકે કે એ સંસ્કાર પ્રમાણે શીખવાડી શકે બાકી શિક્ષિત રીતે એ બધું ન કરી શકે
એકદમ સાચી વાત છે, અને અત્યારની સ્ત્રી જો ખરેખર શિક્ષિત હોય ભણેલી હોય તો એ અંધશ્રદ્ધા છે, કે અત્યારે આપડે જે પેલા બાળલગ્ન ન પેલું હતું કુરી વાચતો એ બધું બહાર કાઢી અને ધીમે ધીમે પોતાના મતે સ્ટેન્ડ લેતી થઇ ગઈ છે. આજની છો પેલા એવું હતું કે છોકરીઓ સમજવા શી કેે ત્યારથી એના મેરેજ કરી દેતા પણ આજની સ્ત્રીઓ છે, આજની છોકરીઓ ભણેલી ગણેલી છોકરીઓ છે, એમ કે કે પેલા હું મારા પગ પર ઊભું થઈશ હું મારું ઘર લઈશ પછી હું મેરેજ કરીશ કે કોઈ મને આંગળી ન ચિતી જાય
અને અત્યારની સ્ત્રીઓ છે, એ એટલી પોતાના ઉપર પગ ભરે એટલી છે. કે એ અ જો આગળ કઈ પણ થાય કે એમની જી લગ્ન જીવનમાં કઈ પણ આકસ્મિક રીતે કંઈ પણ આવી શકે તો એ પોતાના છોકરાને એ એકલો પણ પાલવી શકે છે, જેમ કે પુરુષો નથી પાલવી શકતા કારણ કે એને એની માની જરૂર પડે છે, પણ માં એ બાપાઈ બની શકે છે, અને માં પણ બની શકે છે.
એકદમ સાચું વાત છે, એક સ્ત્રી ધારે તો શું નથી કરી શકતી એટલે તો સ્ત્રીને માતાજી નું સ્વરૂપ કેહેવાય છે, નારી નારાયણી કીધી છે, નારાયણી એટલે ભગવાન થી પણ જે વીસેસ હોય એ એટલે એ જે ધારે એ બધું કરી શકે કોઈ ક્ષેત્ર એવું નથી કે ત્યાં ન કરી શકે
સાચી વાત છે, અને અ જે પણ ગૃહિણી ઘરમાં પણ અ ઘરમાં બેઠી હોય નથી એ બહાર કામ કરી શકતી તો પણ એ કઈ પણ રીતે મદદ કરવા માંગે જ છે. આ ઘણા બધા એવું હોય કે ના તું છોકરા જ સંભાળ તારે કાઈ નથી કરો પણ તો પણ એનો જ જીવ એવું હોય છે, કે હું કઈક મદદ કરી શકું આ લોકોને ભલે એક ઘરમાં બેઠા હોય તો પણ અને એ આર્થિક રીતે સામાજિક રીતે બધી રીતે એ પોતાને મા પોતાને પણ મજબૂત બનાવે છે, અને પરિવાર ને પણ મજબૂત બનાવે છે.
એકદમ સાચી વાત છે, અને જે સ્ત્રી ઘરે બેઠી હોય છે પોતાના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અત્યારે શિક્ષણમાં એ કેમ આગળ વધે એના લીધે સતત ચિંતામાં રહેતી હોય છે, અને સતત એ જ કર્યા કરતી હોય છે, છતાં ઘણા લો કો એવું પણ કેતા હોય છે, કે તું ઘરે બેઠી છો તો તું કરે છે, શું પણ એ જે વુ એના કરતા પણ વધારે મનત કરતી હોય છે પણ એની મ કઈ દેખાતી નથી હોતી
સાચી વાત છે
અત્યારે સ્ત્રી
ને અત્યારે સ્ત્રીઓ ઘરમાં સાચી વાત છે, સ સત્રીઓ ઘરમાં પણ બેઠી હોય તો પણ ઓનલાઈન પણ કામ કરી શકે છે. ગમે તે રીતે એ અ પોતાના અ પોતાના બાળકો માટે ગમે તે રીતે પૈસા ભેગા કરી શકે છે, જેથી એને આગળ જતા કોઈ પણ પૈસાની કે એની એને જરૂરિયાત હોય ને એની પાસે એ કઈ પણ ન લઈ શ કે એવું ન બનવું જોઈએ આ આપડે બધા પેલે એવું તુ કે મા બાપનું જોઈને આપણે કાઈ નહોતા લેતા કે એવું બધું હતું અત્યારે એવું નથી અત્યારે આપણેે આપણા છોકરાનુંું પેલે જોઈએ છે કે છોકરાઓને આપડે કોઈ પણણ વસ્તુમાં પાછળ ન પાડવા જોઈએ બધી રીતે આગળ વધવા જોઈએ આપડા છોકરા
એકદમ સાચી વાત છે
એટલી બધી મજબૂત બની ગઈ છે
આજની સ્ત્રીઓ શૈક્ષણિક રીતેને બધી રીતે આગળ તો છે પણ સાથે એ લાગણી ના રીતે પણ એટલી જ આગળ છે કે એને પેલા ની જેમ બધા પ્રત્યે એક બેન પત્ની ભાભી બધી બનીને પોતાનું બધા ગુણ સમજી અને બધા ન વ નું કરી શકતી હોય છે જે કે ત્યાંથી પાછી પડતી હોતી
સાચી વાત છે પેલે પેલેની સ્ત્રીમાં અત્યારમાં ઘણો ફરક છે જે પેલે અ અત્યારે અત્યારની સ્ત્રી છે એ પોતાની વહુ ને પોતાની દીકરી તરીકે જ આગળ એને પણ એના સપના ઉડવા માટે પાંખો આપી દે છે કે ના તું પણ કર ભલે મેં આવું પેલેની સ્ત્રીઓ એવું વિચારતી હતી કે ભાઈ મેં વ બેઠું છે તો તારે બેઠવું પડશે પણ અત્યારની સ્ત્રી એવી નથી મેં બેઠ્યું છે તો તું તો નહી જ બેઠે મારી બહ નહીં જ બેઠે એવું અત્યારની સ્ત્રીઓ એવી થઈ ગઈ છે
હા એકદમ સાચી વાત છે તમારી ખરેખર સારું ચલો પછી મળી આ ટોપિક તો એવો છે કે આની ક્યારે એ વાત આપડે પૂરી જ નહી થાય
પૂરી જ નાહી થાય સાચી વાત છે
સારું ચાલો